હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું, શું કરો તમે?
બસ ઘરનું કામ. છોકરાં આયા છે, નાસ્તો કરને આપું એને.
હા હા બરોબર.
ચલો આજનું ટોપિક છે આપણે કે આપણે જીવનના માટે મોબાઈલ કેટલું આપણે કામ આવે છે, કેટલી મુસીબતો આપણે દૂર કરે છે, ઘેરબેઠો બધું વસ્ તું આઈ જાય, જીવનને આપણે માટે મોબાઈલ બહુ મહત્ત્વપૂર્ણ કેવાય છે. એને મોબાઈલથી આપણે આપણે પણ ફાયદો પણ બચે લેકિન અમને થોડું નુકસાન બચે આપણે.
હા સાચું કીધું તમે અત્યારે જોકે આપડે જોઈએ કે. મોબાઈલ નો લોકો એટલો બધો ઉપયોગ કરતા રહ્યા છે, કે એના વગર ચાલતું જ નથી જરાય પણ.
નઈ સાચી વાત હૈ, ગમ ને હવે આપણાથી તો વધારે છોકરોને બહુ ખબર હોય હવે.
હા સાચું કીધું બાળકોને પણ એટલો જ મોબાઈલ જોવો
આપ આપણથી વધારે બાળક જોતા હોય મોબાઈલને સો બાળકને વધારે વધારે પણ ખબર મોબાઈલમાં શું આવે છે કઈ જગ્યા છે શું થયું છે. આપણે તો કામ હોય તો આપણે ઉપયોગ કરીએ. ને છોકરા તો રીલ જોવતા હોય ને એને કેમ એ અને બધું ઓનલાઈન આવી જ હવે લેસન માટે.
હા.
તો આપણે મોબાઈલ આલવું જ પડે.
આપવો જ પડે હા.
આપણે શું આપણે તો જે જગ્યા આપણે કામ હોય ને જે જગ્યા આપણે મોબાઈલ હાથમાં લઈએ. કામ પ્રમાણે કેમ કે આપણે જરૂર જ છે હવે પૈસા. પૈસાની જરૂરત છે. તો આપણે વિદેશમાં બેઠા હોય તો હાલ આપણે તાત્કાલ મોબાઈલમાં પૈસા નાખી દેતો ઘેર બેઠો આઈ જાય ગમે ઘરનું. ઘરની બી વસ્તુ હોય આપણે ગમે તે પાંચ મિનિટમાં તમે આપણે ઓનલાઈન કરી દો. ઘર બેઠો તમારે આઈ જાય પેલા પેલા શું તું કે આપણે. પૈસા જોતા તો બેંકમાં ડાયરી લેને જતા તા. અડધો કલાક કલાક લાઈનમાં ઊભું રહેવું પડતું તું.
હા.
તેણે આપને પૈસા મળતા તા હવે તો બધું‌ ને ગમે ત્યા આપણે જવું હો તો તમે આપણે નેટ આપણે મેપ ઉપર રસ્તો. મેપ ચાલુ કરો તો ગમે તે રસ્તો બતાય દે. જેને પૂછવાની જરૂરત નઈ ને
હા સાચું કીધું.
એના માટે મોબાઈલ આપણા જો આપણે. આપણા વાય લાઈક કેતો સારું છે અને છોકરો માટે કેતો આપણ નુકસાનદાયક છે.
હા સાચું કીધું બાળકો માટે તો ખરેખર નુકસાનદાયક જ છે મોબાઈલ ફોન. પણ જો એનો બરોબર રીતે સાવચેતીથી ઉપયોગ કરવામાં આવે ને તો બાળકો. બાળકો માટે પણ અત્યારે ઉપયોગી છે કારણ કે. બાળકો અત્યારે ફોનમાં એટલી બધી અંદર ઓનલાઈન. ક્લાસીસ ચાલુ થઈ ગયા છે. પછી એને આપણે જોઈએ કે એવી બધી ચેનલો અને એવી બધી વેબસાઈટો આવે છે એના થકી કે બાળકોને કંઈક ને કંઈક નવું શીખવા મળે. જો એનો સાવચેતી હા સાવચેતી પૂર્વક આપણેે એનો ઉપયોગ કરીએ ને તો બાળ માટે પણ અત્યારે ખુબ સારું. જેમ કે આપણે જોઈએ કે મારી છોકરી છે નાની જ છે હજુ ત્રણ વર્ષની. છે પણ એ મોબાઈલ થકી કે એટલું બધું શીખી ગઈ છે હજુ સ્કૂલે નથી જતી ભણવા માટે નથી જતી પણ મોબાઈલ માંથી જોઈ જોઈને. ને એ બી સી ડી બોલતા આવડી ગઈ છે વન ટુ થ્રી જાતે બોલી લે છે એટલે બાળકો માટે એ શીખવા માટે પણ એ એક સાધન છે.
લેકિન પંદર સોલ વર્ષના બાળક હોય તો એ માનતા નહી ને ‌ લેસન તો ઓછું કરે બધું ગેમ રમવા પડી જમાય એ મા બાપ ને આપણે આપણે શીખ કઈ નહી તો કેવું બાકી પંદર સોળ વર્ષના તો આપણે જોઈએ છોકરા બધા. રીલ જોવતા હોય અંદર. એના માટે બધું
હા સાચું કીધું હા સાચું કીધું આજકાલ. અ મોબાઈલમાં એવા એવા વિડીયો આવે છે ને ન જોવાનું બાળકો જોવે છે ને એના કારણે બહુ વધારે પડતી ખરાબ અસર પડે છે એ લોકો પર
આપણા સારા માટે પણ આવે લેકિન એવું ધ એવું બગાડ થાય જેવા બીજી સીરી અને રીલ્સ આવે છે
સાચું કીધું અત્યારે ઓનલાઈન એટલા બધા વિડીયોઝ ને રીલ્સ ને મૂવી ને એટલું બધું આવા લાગ્યું છે કે બાળકોને અ અલગ અલગ રીલ્સ જોવામાં અને એ બધામાં એટલી મજા આવે છે કે એના માટે શું સારું છે શું નુ
જાય જમ ખાવાનું ભી ભૂલી જાય તો ખાવા વાનુ બી ભૂલી જાય ને આપણે પાડીએ ન તો સાંભળે જ નહી ને બધું ધ્યાન મોબાઈલ મેં જતો રહે એનો લેકિન આપણા માટે કહેવાય તો મોબાઈલ બહુ લાભદાયક છે ને પો આપણી ગમે તેટલી મુશ કિલોય હોય તો દૂર કાઢી દે
સાચું કીધું આપડે મોબાઈલ ફોન થકી આપણાથી ધણા બધા દૂર રહેતા લોકો જે વિદેશ માં રહેતા હોય છતાં પણ એની સાથે આપણે આરામ થી સરળતાથી વાત કરી શકીએ છે એને કોઈ પણ પ્રકારની જો એને મુસ સીબત હોય કે મુશ્કેલી હોય તો આપણે મોબાઈલ ફોન દ્વારા એના હાલચાલ પૂછીને કે પછી ઓનલાઈન જો એને
જોઈ હકીએ વિડિયો કોલિંગ મે બી આપણે જોઈ હકીએ વિડિયો કોલિંગમાં બેઠા બેઠા યા કે તું સુ કરે છે મુ શું કરું છું
હા સાચું કીધું
ને એકબીજાની મ મુસીબત બી આપણે દૂર કરી ઓનલાઈન ઘર બેઠા બેઠા બધું આપણે કદી પૈસા બી નાખવા હોય તો ફોટુ બી મુકલવા હો તો ગમે તે આપણે લાઇસન્સ આધાર કાર્ડ ગમે તે મોકલવા તો ઘર બેઠો મૂકી દઈએ આપ શાંતિ બહાર બહાર જવાનો આપણે ટાઈમ નહીં બગાડવાનો.
હા એટલે સાચું કીધું મોબાઈલ ફોન થડી થકી આપડે છે ને અ કામ છે વધુ ઝડપી અને સરળતાથી થઈ જાય આપડે કંઈ પણ કામ કરવું હોય તો જેમ કે આપણેે અ અત્યારે જે ઘરેથી જે લોકો કામ કરતા હોય છે મોબાઈલ ફોન દ્વારા તો એ આસાનીથી અંદર ઘરે બેસીને એ કમાણી પણ કરી શકતા હોય છે અને પો તાના વ્યવસાય ને જો આગળ પહોંચાડવા માટે એ લોક કો અલગ અલગ વેબસાઇટમાં પણ એ લોકો પોતાના વ્યવસાયને નાખીને લોકો દૂર દૂર સુધી લોકો સુધી એનો પોતાનો વ્યવસાય પહોંચાડે છે.
હાચી વાત હે
અને લોકો અત્યારે ઓનલાઈન ઘરે બેઠા વસ્તુ પણ મંગાવી શકે છે અત્યારે એટલું બધું મોબાઈલ ફોન દ્વારા લોકોને સરળતાથી ને ઝડપથી બધું મળી જાય છે. એક ખુબ સારી બાબત છે.
સારી બાબત છે આપણા માટે બહુ સારી બાબત છે. ગમે તેટલી પરેશાની દૂર કરી નાખે ઘેર બેઠો બધું આઈ જાય ગમે તે આપણે વિદેશમે બેઠા હો તો બાત કર હકીએ ગ ચમાસા હાલ ના હાલ તમે શું થ્થુ તો મેસેજ આઈ જાય ગમે તે જગ્યા ઓલ ઇન્ડિયા મે ગમે તે આપણે ઝઘડું ઊભી દુ થયું તો આપણે મેસેજ આઈ જાય મોબાઈલ ઉપર
હા સાચું કીધું આપણને રોજ રોજની ખબર પડે. લોકોને દૂર-દૂર સુધી આપણે મેસેજ કે વાત કરવી હોય તો આપડે સરળતાથી કરી શકીએ.
હાચી વાત હૈ છોકરા ને છોકરા બી શું કરે બિચારા બીજા બાકી બધું ઓનલાઈન જ આવે તો આપણે મોબાઈલ આલવું જ પડે ને. ટ્યુશન, ક્લાસીસ બધા હોમવર્ક બધા મોબાઈલ ઉપર આવે તો છોકરાને લેસન કરવા માટે આપણે મોબાઈલ તો આલવું જ પડે.
હા.
તો એ છોકરા ઘડીક વાર લેસન કરેને ઘડીક વાર રમતા રમતા રીલ બી જોવા મળી જાય. ને મારા છોકરાને તો એવી ટેવ છે ને કે હું બધું લેસન કરતો હોય ને તો બધું પડ આપણે પઢાઈ માટે સ્કૂલ એજ રીલસ જોઈતો હોય ઓ. એને શીખવાડેલ એના માટે બધું એવું જ કરતો હોય. ગમે તે કરતો કરતો મમ્મી કરાઠા એમ કરે છે. પેલું એમ કરે છે મારે બી કરવાના છે. તો એને ગમે તે આપણે શીખવું હોય તો બધું મોબાઈલ ઉપર બી છોકરોને મળી જાય છોકરા શીખી જાય. ફટ દઈને.
સાચું કીધું અત્યારે ઓનલાઈન કોર્સ એટલા બધા વધી ગયા છે કે લોકોને દૂર-દૂર સુધી જાવું નથી પડતું ને ઘરે બેઠા એ લોકો બિઝનેસ પણ કરી શકે છે અને કઈક નવું પણ શીખી શકે છે.
ને મોબાઈલ તે વજેથી ખર્ચો બી વધી ગયો. ઓ એમને એમ નહી ચાલતો અને એના અંદર આપણે નેટ બી ભરાવવું પડે ને.
હા સાચું કીધું એકદમ આપડે મોબાઈલ ફોન જો જેટલો આપણા માટે જરૂરી છે એટલો ગેરફાયદા પણ છે એના હા. ગેરફાયદા પણ છે કારણ કે અત્યારે ઓનલાઈન ફ્રોડ એટલા બધા છે કે ફેક ન્યૂઝ આવે છે ઓનલાઈન લોન એપના ચક્કરમાં લોકોને ઘણી બધી છેતરામણી પણ થતી હોય છે.
હાચી વાત હે.
એટલે ઘણી વાર જો આપણે સાવચેતી પૂર્વક જો મોબાઈલ ફોન વાપરીએ તો ઘણું બધું આપણા માટે સારું છે અત્યારે લોકો મોબાઈલ ના નો નોકર બની ગયા હોય એવી રીતે મોબાઈલ વગર તો જરાબ પણ ચાલતું નથી.
જરામાં ચાલતું નહી પાંચ મિનિટની અંદર બેટરી લો થઈ જાય તો કેવા થાય. ના આપણે ગમે તે આપણે બહાર દિન તો બધા એક ગમે જે માણસ બધા મોબાઈલ જોતા હોય ધ્યાન ને બીજી જગ્યા એ ને બધું મોબાઈલમાં ધ્યાન ઘૂચલું હોય અહ્યા.
હા સાચું કીધું જમતી વખતે પણ જમતી તી વખતે કે સુતા પહેલા કે ઉઠી ને તરત-તરત જ ફોન જ
જમીયા વગર ચાલે મોબાઈલ વગર ઘડીક વાર ના ચાલે.
સાચું કીધું તમે.
લેકિન એમ કહીએ તો આપણા માટે મોબાઈલ સારું કહેવાય ગમે સારું વસ્તુ આપણે બહાર જવાની જરૂરત નહીં ગમે તે આપણે ગરમે જોવે તો બધું ઓનલાઈન પાંચ મિનિટમાં આઈ આપણે છોકરાની ફીસ બી ભરવી હોય તો બધું આપણે સ્કૂલ મે જવાની જરૂરત નઈ મોબાઈલ ઘર બેઠા-બેઠા આપણે ઓનલાઈન કરીએ મોબાઈલ થી ભરી જાય મેસેજ આવી જાય તુરંત ને મેસેજ આપણે તુરંત આવી જાય હવે.
હા સાચું કીધું ત.
હાચી કે નહી એના માટે આમ તો મોબાઈલ આમતો મોબાઈલ આપણા માટે સારું કહેવાય. ને એના આપણે ફાયદા બી એના આપણા ફાયદા બી છે આપણે બહુ ફાયદા છે એમ.
હમ આપડે અત્યારે ઓનલાઈન. કોર્સ પણ કેટલા બધા આવી ગયા છે કે ઘરે બેઠા આપણે નવું નવું જાણી શકીએ. ચાલલો આપણને કોઈ મુ મુસીબત એવી આવી કે આપડે કોઈ પ્રશ્ન છે મનમાં કે આ કેવી રીતે કરવું.. તો આપડણે મોબાઈલ ફોનમાં ગમે એમાં આપણે ગુગલમાં.. કે ત્યાં સર્ચ કરીને એનો પ્રશ્ન નો ઉકેલ લાવી શકીએ છીએ.
ગમે તેને હા બહાર જવાની જરૂરત નહ ઘર બેઠો આપણે ઓનલાઈન પણ કરી શકીએ.
હા એટલે મોબાઈલ ફોન આપને. ટેકનોલોજી પ્રમાણે ખૂબ જ ઉપયોગી સાધન છે.
હા જરૂરી સે આપણે માટે જ જરૂરી એ
આજકાલ મોબાઈલ ફોન દ્વારા ઘણા બધા કામો આપણે કરતા થઈ ગયા છે.
સાચી વાત હવે તો મોબાઈલ વગર તો ચાલે જ નહી નેને હવે તો કેટલા બધા ઘેર બેઠો બધો મોબાઈલ ઓનલાઈન જ કરે છે ઓફિસ જવાની જરૂરત નહીં ને.
હા સાચી વાત છે આપડે. અ ઘણી બધી મોબાઈલ ફોન વિશે વાતો કરી ફરી જ આપડે મળીએ ચાલો.
ચાલલો અમે પછી મળીએ.
હા.